રાધે, રાધે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કેમ છો? તમે.
બસ હું મજામાં છું. તમે જણાવો તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમારા ઘરે કેવું છે બધું?
બસ બધા જ અત્યારે તો ખૂબ મજામાં છે. આજે ઘણા દિવસ પછી તમે ફોન કર્યો ચલો ને આજે કોઈ સરસ મજાના એવા વિષય પર ચર્ચા કરીએ કોઈ એવો વિશય પસંદ કરો કે જેનાથી તમને પણ ઘણી બધી જાણકારી મળે. કે મને પણ જાણકારી મળે. અથવા તો કોઈ નવી માહિતી મળે અથવા તો કોઈ જૂની યાદો તાજા થઈ જાય એવા કોઈ સરસ મજા ના વિષય પર આજે ચર્ચા કરીએ.
હા આ તો તમે વાત સાચી કહી કે આપણે ઘણા દિવસ પછી કોલ પર વાતો કરી રહ્યા છે. તો ચાલો ને આપણે ગામ અને શહેરના વચ્ચેના તફાવત વિશે વાત કરીએ શું વિચારશે? આપણી પુરાની યાદી તાઝા થઈ જશે. અને હમણાં જે આપણે જીવન જે અ જીવનશૈલી જીવી રહ્યા છે એ પણ તાજા થઈ જશે.
તો તમારી એકદમ સાચી છે. અને એક બીજી વસ્તુ પણ છે કે શહેરમાં જીવન અત્યારે એટલું ભાગદોડ બન ભર્યું બની ગયું છે કે આ ક્યાં દિવસ વી વધતી જાય છે ખબર પણ નથી પડતી. અને જયારે ગામડાનું જીવન એ તો સુખ શાંતિમય ભર્યું હોય છે.
હા આ તો તમે વાત સાચી કહી, ગામનું જીવન એકદમ સ્વચ્છ અને શાંતિવાળું હોય છે, જ્યારે શહેરનું અ જીવન અવાજને પ્રદુષિત હોય છે. કારણ કે શહેરમાં કેટલી મોટી-મોટી કંપની ફેક્ટરીઓ, કેટ એટલા બધા વાહનો હોય છે. જે આપણી અ જે આપણા વાત વાતાવરણને પ્રદુષિત કરે છે.
હા, એ વાત તો તમે સાચી. કરી અને ચ આપણે બાળપણમાં નાના ત્યારે કેવું વેકેશન પડતા ત્યારે ગામમાં દોડી જતા અને અત્યારે તો આ શહેરનું જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ જાય થઈ ગયા છે કે ગામે જવાનું પણ જાણે ભૂલી જેવું ગયા છે.
હા એ તો તમે વાત સાચી કહી ગામમાં ખેતીનું કેટલું મુખ્ય આમ મુખ્ય અ બિઝનેસ જેવું આપણે કહી શકીએ કે ખેતી હોય જ્યારે શહેરમાં લોકો વેપાર કરે નોકરીઓ કરે આ બધું મુખ્ય અ અભ્યાસ હોય છે.
હા એ વાત તો તમે પણ એકદમ સાચી કહી હવે ગામડામાં જો અત્યારે તો શ શહેરમાં ફેક્ટ્રીઓ કંપનીઓ એટલી બધી વધી ગઈ છે કે આપણને ક્યાંય મતલબ શુદ્ધ હવા મળતી જ નથી આપણે શહેરમાં ક્યાંક બહાર જઈએ પણ ના જઈ શકીએ કારણ કે એ-એ અ કેમિકલયુક્ત હવા એ આપણા શરીરમાં જાય ને આપણે નુકસાન કરે જયારે ગામડામાં આપણે હરીયે ફરીએ તો ક્યાંય એવો ડર રહેતો નથી આપણે શુદ્ધ હવાની વચ્ચે ફરી શકીએ. છે ગામડામાં કેટલી હરિયાળી જોવા મળે છે કારણ કે ત્યાં ખેતરો પણ એટલા જ પ્રમાણમાં હોય છે.
તો તમે વાત સાચી કહી અને ગામમાં વાહનોની સંખ્યા પણ ઓછી હોય છે જયારે શહેરમાં વાહનોની સંખ્યા વધુ હોય છે. અને ગામમાં અને ગામમાં કુદરતી સૌંદર્ય વધુ વધુ જોવા મળે છે જ્યારે શહેરમાં આધુનિક ઈમારતો અને સુવિધાઓ વધુ જોવા મળે છે જે સુવિધા ગામમાં ઉપલબ્ધ ના હોય તે સુવિધા શહેરમાં ઉપલબ્ધ હોય જેમ કે આપડ ઇન્ટરનેટ છે પછી એસ્કલેટર છે મોટા મોટા શોપિંગ મોલ્સ છે એ બધું આપણને ગામમાં જોવા ના મળે અ એ શહેરમાં જોવા જરૂર મળતું છે આપણને
સાચી વાત છે અને શહેરમાં તો મોટી મોટી હોસ્પિટલો કોલેજો બધું જોવા મળે જે હોસ્પિટલો મોટી મોટી હોય છે શહેરમાં એ ચોવીસ કલાકો આપણને સુવિધા આપે છે પહેલાના જમાનામાં ગામમાં એવું નતું. આ તો આટલી સુખ સગવડો નથી પરંતુ આજ આજકાલ સરકારે જેમ જેમ ટેકનોલોજી વધી છે જેમ જેમ સમય આગળ વધ્યો છે તેમ તેમ સરકારે ગામનું ચિત્ર પણ બદલી નાખ્યું છે હવે આ બધી સુવિધાઓ તો આપણને ગામમાં પણ સરળતાથી મળી રહે છે.
હા આ તો તમે વાત સાચી કહી ગામમાં જીવન સરળ અને શાંતિપૂર્વક હોય છે જ્યારે શહેરમાં જીવન ઝડપી અને વ્યસ્ત હોય છે લોકોને ખબર જ ન પડતી નહી પડતો કે ક્યાં સમય નીકળી જાય છે. ક્યાં દિવસની રાત થઈ જાય છે જારે ગામડામાં સવાર થી બપર થતા જ કેટલો ટાઈમ લાગે છે અને બપોરથી સાંજ થતા
હા અને બીજી વસ્તુ એ પણ છે શહેરમાં તો લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત હોય છે કે ક્યારેક ક્યારેક તો અમુક લોકોને એ વાતની પણ ખબર નથી હોતી કે એમના અડોશ પડોશ માં કોણ રહે છે કેવા લોકો લોકો રહે છે એ લોકો કેવા છે એમની એમનો સ્વભાવ કઈ જ માહિતી નથી હોતી જ્યારે ગામડાઓમાં તો આજુબાજુના બધા લોકો સાંજે એકબીજા ના ઘરે બેસ વા જાય કે પછી ગામ ન એક એવી કોઈ જગ્યા ગ હોય જ્યાં બધા સાથે મળીને સાંજે મળતા હોય બાળકો ત્યાં સાથે મળીને રમતા હોય અને શહેરમાં તો તમને બાળકો આજકાલ બહુ ઓછા રમતા જોવા મળે છે શહેરના બાળકો તો આજકાલ ફોનમાં જુસે ફિરેલા હોય છે.
આ આ તો તમે વાત સાચી કહી અને ગામમાં લોકો સામાન્ય રીતે કુદરતની નજીક રહે છે, જ્યારે શહેરમાં લોકો આધુનિક સુવિધાઓ અને ઝડપીની જીવનશૈલી સાથે જીવન જીવે છે. અને ગામમાં વસ્ તી હોવાથી ત્યાં શાંતિ હોય છે, અને સ્વચ્છતા પણ વધારે હોય છે અને લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે અને આ આ લોકો આજુબાજુથી જાય તો એકબીજાને આ ભાવતા જાય છે. ચારે એ એ વસ તો આપણને શહેરમાં જોવા ના મળે.
હા એ વાત તો તમારી ખરી હું તમારી વાત થી સો ટકા સહમત છું. હવે ગામડામાં ક્યારે પણ આપણને કઈ પણ મુશ્કેલી પડે. તો આખું ગામ મદદ દોડી આવે. પરંતુ શહેરમાં અમુક જગ્યાએ જોયું હશે. જે તો પડોશીઓ પણ એકબીજાની મદદ નથી કરતા કારણ કે લોકો પોતાના જીવન. જીવનમાં એટલા વ્યસ્ત છે, કે એમને ખબર જ નથી હોતું. શહેરમાં લોકો ઘણા લોકો એકબીજાથી અંજાન હોય છે. જ્યારે ગામમાં એવું નથી હોતું બીજી વસ્તુ ગામમાં એ પણ છે, કે ગામમાં આપણે સવારે ઉઠીએ તો કેવું આપણે પક્ષીઓની કલર નો અવાજ સાંભળતા ઉઠીએ, મધુર પક્ષીઓનો અવાજ પછી આજુબાજુ ગાય, ભેંસ નો અવાજ એ બધું સાંભળતા ઉઠીએ છે. જ્યારે શહેરમાં ઉઠીએ, તો આજે ટ્રાફિકનો અવાજ કે પછી, આવતા જતા વાહનોના હોર્નનો અવાજ જે આપણા મનને અશાંત કરી દે. એવી એવા અધ્વની સાથે ઉઠીએ છીએ. તો અને શહેરમાં રહેતા લોકોમાં તણાવ સ્ટ્રેસ જેવું વધારે જોવા મળે છે. બીમારીઓ પણ શહેરમાં રહેતા લોકોની અંદર વધારે જોવા મળે છે. જ્યારે ગામમાં રહેતા લોકોની અંદર બીમારીઓ ઓછી જોવા મળે છે.
હા આ વાત તો તમે સાચી કહી ગામમાં જીવન સરળ અને ઓછા ખર્ચમાં ઓછા ખર્ચમાં નીકળી જાય છે. જ્યારે શહેરમાં જીવન ઝડપી અને ખર્ચળ હોય છે. શહેરમાં વાહનોની સંખ્યા વધુ હોવાથી ટ્રાફિક અને પ્રદુષણ પણ વધારે જોવા મળે છે. તેના મુકાબલે ગામમાં પ્રદુષણ ઓછું હોય છે. અને કુદરતની હવા વધારે આપણને મળે છે.
હા અને તમને પણ તમે પણ ક્યારેક તો અનુભવ કર્યો જ હશે. ગામમાં કેવું કે આપણે જ્યારે પણ બાળપણમાં ગામમાં જતા, ત્યારે આખુ પરિવાર ભેગા થતા, કોઈને કોઈ તહેવારના પ્રસંગે કોઈ લગ્ન પ્રસંગે કે કોઈ ઘરનો શુભ પ્રસંગ હોય, ત્યારે તો બધા ભાઈ, બહેનો સાથે કાકા, કાકી, માસા, માસી બધા પરિવારના જેટલા પણ સદસ્ય હોય, બધા સાથે મળીને કેટલો આનંદ કરતા, અને આજકાલ તો લોકો પોતાના જીવનમાં એટલુ વ્યસ્ત બની ગયા. કે ગામે જવાનો પણ એમને સમય નથી મળતો. અથવા તો ક્યારે આવો શુભ પ્રસંગ હોય. તો પણ એમાં જવાનું ટાળી દે છે. ચલાવી દે છે.
આ તો તમે ખુબ સો ટકે સાચી વાત કહી. અને આપણે શિક્ષણની વાત કરીએ અને આરોગ્ય ની વાત કરીએ. તો આ વસ્તુ આપણને શહેરમાં વિકસિત વ વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં વધારે અ ભણેલા લોકો છે. તક ઘણા વધા સારી હોસ્પિટલો છે, અને ગામમાં એ સુવિધા આપણને જોવા મળે છે, પણ એટલી સારી નથી જોવા મળતી. જે આપણને શહેરોમાં જોવા મળે છે.
હા એ વાત પણ તમારી ક્યાંક ને ક્યાંક સાચી છે. અને શહેરોમાં ઇન્ટરનેટની સુવિધાઓ પછી જે અ ઘ ઘણા બધા ઉપ કરણોની સુવિધાઓ મતલબ શહેરનું જીવન એમ ટૂંકમાં કહું તો સુવિધા ભર્યું તો છે પરંતુ આ શહેરનું સુવિધા ભર્યું જીવન ક્યાંક ને ક્યાંક માણસને આળસુ પણ બનાવી દે છે. જયારે ગામના જીવનમાં કેવું સવારે લોકો વહેલા ઉઠીને ખેતરે ચાલ્યા જાય, ત્યાં આખો દિવસ મહેનત કરે અને પછી, શાંતિથી ઝાડની છાયામા મા બેસીને ભોજન કરે, અને પરિવાર સાથે આનંદ લે જયારે, શહેરમાં તો ઘણા લોકોને પરિવાર સાથે બેસીને જમવાનો સમય પણ નથી મળતો. લોકો પૈસા પાછળ એટલા ભાગી રહ્યા છે, કે પોતાના પરિવાર સાથે બેસીને જમવાનો આનંદ પણ ભૂલી જાય છે.
હા આ તો તમે વાત સો ટકે સાચી કીધી. અંતે તો આપણે યાજ કહી શકીએ, કે ગામ અને શહેર બંનેના પોતાનાઅ ફાયદા અને નુકસાન છે. ગામ આપણને શાંતિ સ્વચ્છતા અને કુદરતી જીવન આપે છે. જયારે શહેર આપણને આધુનિક સુવિધાએ રોજગાર અને વિકાસ ની વધુ અ તકો પ્રદાન કરે છે. તેથી બંનેનું સમાજમાં વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે, અને બંને એકબીજાના પૂરક છે.
હા ચાલો ત્યારે તમારી સાથે શહેર અને ગામડા વિશે વાતચીત કરીને ઘણું જાણવા પણ મળ્યુ. બંને વચ્ચેનો ભેદ ખબર પડી. ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.